હલો.
હાય, મેઘા.
કેમ છે.
બસ જો તને જ યાદ કરતી તી. તો આજે આપણે કયા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ? હા મેઘા આજે આપણે ક કયા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ?
હા, આજે બસ હું આપડી જુદી જુદી પરંપરાઓ વિશે વાત કરીશ.
હા-હા. હા, સાચી વાત છે પરંપરા આપણા જીવનનો મહત્વનો ભાગ છે. તે આપણને આપણા સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડે છે.
ભારત છે ઈ પરંપરાનો દેશ કહેવાય
હા સાચી વાત છે. અને પરંપરા એટલે પેઢી દર પેઢી ચાલતી આવતી રીત રિવાજો અને માન્યતાઓ.
આપણા દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પરંપરા જોવા મળે છે.
હા ગુજરાતની પરંપરાઓ પણ ખૂબ સમૃદ્ધ છે હો.
હા સાચી વાત છે અને ગરબા રમવાની પરંપરા ગુજરાત ની ઓળખ છે. તેમાં તો કેવી મજા આવે આપડે.
તો ગરબા રમવાની ખૂબ જ મજા આવે એ તો વાત સાચી જ છે, તેમજ ઉત્તરાયણમાં પણ પતંગ ઉડાડવાની કેટલી મજા આવે એ પણ પરંપરા ખૂબ જ પ્રસિદ્ધ છે.
હા અને દિવાળીમાં ઘર સાફ કરવું, રંગોળી બનાવી, દીવા પ્રગટાાવવા આ બધી પરંપરા પણ છે.
હા સાચી વાત છે અને દિવાળીમાં તો કેટલું બધું આપણને કામ હોય છે અને આનંદ પણ કેટલો આવે છે દિવાળીમાં ઘર સાફ કરવાની સાથે સાથે રંગોળી પણ કરવાની હોય, નવી નવી વાનગીઓ પણ બનાવવાની હોય, મીઠાઈ બનાવવાની હોય બધા આપણા ઘરે આવે અને આપણે એકબીજાને મળીએ આપણે બીજાના ઘરે સગા સંબંધીઓ મિત્રોના ઘરે મળવા જઈએ અને એકબીજાની અલગ અલગ વાનગીઓ બનાવેલી આપણે ખાઈએ અને મજા કરીએ સાથે ફટાકડા ફોડીએ એ દિવાળીની તો મજા જ અલગ છે.
હા સાચી વાત છે દિવાળીમાં તો બહુ મજા આવે મહેમાનો ઘરે આવે અને આપણે હોંશે-હોશે બધી વાનગીઓ બનાવીએ
હા એજ ને એજ ને બધાની અલગ-અલગ વાનગીઓ પણ આપણે ટ્રાય કરવાની ખૂબ જ મજા આવે અને દિવાળી તો આખા ભારત દેશમાં મનાવવામાં આવે છે એ પરંપરા આપણે હંમેશા કાયમ માટે હવેના બાળકોએ પણ એ જાળવી જાળવી રાખવી જોઈએ જ્યારે આ મોબાઈલને સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારે આપણે એકબીજાના ઘરે હવે આવવા જવાનું ઓછું થઈ ગયું છે લોકો મોબાઈલમાં જ મેસેજ મોકલાવીને કે વિશિસ આપીને વોઇસ મેસેજ મોકલાવી આવીનેને એવી રીતે એકબીજાને હેપી દિવાળીની શુભકામનાઓ પાઠવતા હોય છે, પણ એ ખોટું છે આપણા જૂના લોકોએ જે રિવાજો રીત રિવાજો જે રાખ્યા છે એ આપણે કાયમ આપણે ચાલુ રાખ રાખવા જોઈએ.
હા સાચી વાત છે અને સોશિયલ મીડિયામાંથી પરિવારજનોને મળવાનું પણ એક બહાનું છે. ક્યારેક આપણે પરિવારજનો ને મળીએે. તો બહુ મજા આવે.
સાચી વાત છે અને આવા વાર તહેવારો આપણી પરંપરા એ જ આપણને એકબીજાને મળાવવામાં મદદરૂપ બને છે.
હા સાચી વાત છે, અને બીજો તહેવાર હોળી જોઈએ તો હોળીમાં પણ પરિવારજનો માં બહુ જ મજા આવે કે આપડે બધા મિત્રો ભ મળી એક બીજા ને શુભેચ્છા રંગોથી રમીએે આપડે.
અને એકબીજાને શુભેચ્છા આપીએ એ સાચી વાત છે હોળી તહેવાર પણ એક આપણી ખૂબ જ અ પ્રસિદ્ધ અને ખૂબ જ સારી તહેવાર છે અને સારો તહેવાર છે અને એ પરંપરા એ એ પણ આપણે જાળવીને રાખવી જોઈએ એને પરંપરાઓ કેવું છે કે કે માત્ર તહેવારમાં જ નહીં પરંતુ દૈનિક જીવનમાં પણ આપણને જોવા મળે છે આપણા દેશમાં.
હા સાચી વાત છે, જેમ કે આપણેે મોટાને પગે લાગીને આશીર્વાદ લઈએ તો એ પણ એ આપડી એક પરંપરા જ છે.
હા તે આપણને વડીલનો આદર કરતા શીખવાડે છે.
હા સાચી વાત છે અને દરેક લગ્ન પ્રસંગમાં પણ અલગ- અલગ પરંપરાઓ હોય છે.
એકદમ સાચી, વાત સાવ સાચી વાત છે લગ્નમાં મંડપ, ફેરા, અને કન્યાદાન જેવી વિધિઓ કરવામાં આવે છે એ પણ આપણી એક પરંપરા જ છે.
હા અને એમાં પણ દરેક પરંપરાનું કોઈને કોઈ અલગ- અલગ મહત્વ હોય છે એ
સાચી વાત છે, અને પરંપરાઓ આપણને એકતા અને પ્રેમનો સંદેશ આપે છે.
હા પરંપરાઓ સભ્યોને પણ સાથે લાવે છે.
હા આજે જોઈએ તો આધુનિક યુગમાં કેટલીક પરંપરાઓ બદલાઈ રહી છે, જેમ મેં આગળ વાત કરી કે લોકો સોશિયલ મીડિયાનોને ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. એકબીજાને મળવાને બદલે.
હા સાચી વાત છે, પણ પરંપરાઓ જાળવવી ખૂબ જરૂરી છે અને આજની પેઢીને પણ શીખવાડવું જોઈએ કે પરંપરાનું મહત્ત્વ કેટલું બધું છે.
હમમ, કારણ કે પરંપરાઓથી જ આપણું સાંસ્કૃતિક વારસો પરંપરાથી જ આપણા આ સાંસ્કૃતિક વારસા જે બધા છે એ જીવંત રહે છે.
હા અને હવે તો ઘણી શાળાઓમાં પણ સાંસ્કૃતિકને પરંપરાઓ શીખવાડવામાં આવે છે જેથી આપણો વારસો જીવંત રહે.
હા શાળાઓમાં તો ખાસ જેમ કે પ્રાર્થના કરવી, શિક્ષકોનો આદર કરવો, રાષ્ટ્રીય ગીત ગાવવું એ આપણી બધી પરંપરા જ છે.
હા ભારતીય સંસ્કૃતિમાં તો અતિથિ દેવો ભવની પરંપરા ખૂબ મહત્વની છે.
હા તેનો અર્થ એવો થાય કે આપણે મહેમાનોને ભગવાન માનવા જોઈએ ભગવાન સમાન એમને માનવા જોઈએ.
આપણા દેશમાં જુદી-જુદી ભાષાઓ પેહરવેસ હોવા છતાં પણ પરંપરાઓ છે એ પરિવારને લોકોને જોડીને રાખીએ છે.
ખરેખર પરંપરાઓ આપણને પોતાની ઓળખ આપે છે.
હા સાચી વાત છે કેટલાક લોકો માને છે કે પરંપરાઓ જૂની થઈ ગઈ છે.
પણ સાચું કહું, હું તો માનું છું કે પરંપરા અને આધુનિકતા બંને સાથે લઈને આપણે ચાલવું જોઈએ. બંનેને બંનેમાંથી એકને છોડીને ચાલીએ તો આપણે સાથે આધુનિકતા એટલે આપણે એવું નથી કહેતા, કે જૂનવાણીને જૂના જ રીત રિવાજોને પકડીને ચાલો અત્યારે જે નવી અ જનરેશન છે એની પણ નવી ટેકનોલોજી એને પણ લઈને આપણે આગળ ચાલવું જોઈએ બંનેને સાથે લઈને આગળ ચાલવું જોઈએ. પણ પોતાની સંસ્કૃતિને તો ભૂલવી જ ના જોઈએ.
હા સાચી વાત છે, આપ ટેકનોલોજી અપનાવીએ પણ સંસ્કૃતિ ના ભૂલવી જોઈએ આપણા અ જૂના જે વડીલ હોય આપણે દાદા-દાદી કે એ લોકોએ શીખવાડ્યું હોય કે આવી પરંપરાઓ આપણે અપનાવી જોઈએ તો એ બહુ સારી વસ્તુ કેહેવાય અને છોકરાઓ પણ આ પડામાં થી જ શીખે.
સાવ સાચી વાત છે પરંપરાઓ જ આપણને શિસ્ત અને સંસ્કાર સારા સંસ્કાર શીખવે છે.
હા સાચી વાત છે આપણેે તે એમાંથી જ એકતા સદભાવના વધારવામાં મદદ કરે છે જો શિસ્તને સારા સંસ્કાર હશે તો સમાજમાં એકતા જળવાઈ રહેશે.
હા ગામડાઓમાં પણ આજે લોકો ઘણી પરંપરાઓનું પાલન કરે છે.
હા સાચી વાત છે, મારી એક મિત્ર છે, એને ત્યાં તો ક્યારે પણ મળીએ એટલે પેલા અ વડીલોના પગ પગે પડવાનું કે એવા બધા રિવાજો હજી જીવંત છે.
બહુ સારું કહેવાય એ સારા સંસ્કાર પરંપરામાંથી તો આપણને મળે છે અને શહેરોમાં પણ તહેવારો દરમિયાન લોકો પરંપરાગત કપડાં પહેરે છે.
હા અને એના કારણે બાળકોને પણ પોતાની પરંપરાઓ વિશે જાણકારી મળે એ લોકોને પણ ખ્યાલ આવે કે કેવી પરંપરાઓ આપણામાં હોય છે.
સાચી વાત છે જો આપણે આપણે પરંપરાનું પાલન કરીશું નિભાવીશું અને આપણા બાળકોને પણ આપણે એજ શીખવાડીશું તો જ આપણા દેશની પોતાના દેશની પરંપરા અને સંસ્કૃતિ આગળ વધશે અને જેના પર આપણને અને આપણા બાળકોને અને આગળ જતી જનરેશનને ગર્વ અનુભવાશે.
સાચી વાત છે આપણે જેટલા પરિવાર સાથે મળશું બધાને એટલા જ આપણા છોકરાઓને પરંપરાની વધારે ખ્યાલ આવશે એ લોકો આ નવી ટેકનોલોજીમાં પરંપરાને વિસરતી જાય છે એમ કહીએ તો પણ ચાલે તો આપડે આપડા છોકરોને પરં રા શીખવાડીએ તો એ લોકોને પણ થોડું જ્ઞાન મળે.
સાવ સાચી વાત છે અને આપણી પરંપરા આજ રીતે આગળ વધે અને પરંપરા જ આપણું અમૂલ્ય ધન છે.
સાચી વાત છે આપડે આપણા છોકરાને પરંપરા શીખવાડશું તો આગળ જતા આપણને વાંધો નહી આવે.
સાચી વાત છે સ્કૂલમાં પણ એ જ રીતે જે રાષ્ટ્રગીત ગવડાવે છે અને સંસ્કૃત વિષયને પણ લોકો હવે એટલું મહત્ત્વ નથી આપતા પણ મારા બંને બાળકો છે એના સ્કૂલમાં સંસ્કૃત અલગ થી વિષય ભણાવવામાં આવે છે ખાસ બધા શ્લોકને એ બધું શીખવાડવામાં આવે છે આજે કેવું થઈ ગયું છે કે ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં ભણો ટેકનોલોજીને આગળ વધારો એમાં કંઈ ખોટું નથી એ પણ એક જરૂરી છે વર્લ્ડમાં જે દુનિયામાં આગળ વધવા માટે પણ સાથે સાથે આપણી સંસ્કૃત આપણું જે લિપિ છે દેવનાગરી લિપિ જે જેનામાં હિન્દી અને સંસ્કૃત જેમાંથી આપણે શીખેલા છીએ એને પણ ભૂલવી ના જોઈએ એ પણ આપણા આગળને આગળ આવતી આપણી જનરેશનને એ શીખવાડ રેવું જોઈએ એટલે દરેક સ્કૂલે આ એક કમપલરી ફરજીયાત વિષય તરીકે સંસ્કૃતને હિન્દી રાખવા જોઈએ મારું તો એવું માનવું છે.
હા સાચી વાત છે અને સ્કૂલમાં પણ સૌથી પેલા પ્રાર્થના થી જ શરૂઆત કરાવે છે એટલે એ લોકો ઈબા અને બાળ કો પણ શીખે અને એ લોકોને ખ્યાલ આવે કે કઈ આપણી પરંપરા છે.
હા સાચી વાત છે આજ રીતે આપણે આપણી બધી પરંપરાઓને સાચવી રાખીશું આજ સાચવીને આજ રીતે સાચવીને આગળ વધીશું આપણે.
હા સાચી વાત છે સારું ચાલ તો હવે આપણે
હા ફરી વાત મળીએ પરિવાર વાત કરીએ અને આવનારી પેઢીને આપણી સંસ્કૃતિને પરંપરા આપતા રહીએ ઓકે.
હા.
ધન્યવાદ આવજે.